હલો.
હલો.
બોલો કેવું ચાલે છે?
હા બસ મજામાં બોલો
શું કરો છો બસ મજામાં તમે બોલો જમી લીધું
હા બસ ક્યાર નુય જમી લીધું
સુું બનાય તો આજ જમવામાં
અમે આજ પનીરનું શાક બનાવ્યું હતું હું રેસીપી જોઉં છું બપોરે એટલે મને રેસીપી માંથી જોઈ જોઈને બહુ જ ગમે છે બધું ઘરે બનાવવાનું જમવાનું એટલે હું કોની હા.
સરસ સર પનીર બનાયું એમ સારું ટીવીમાંથી જોઈ ને તે રીતે રેસીપી ને બધું જોઈને પનીર બનાવીને ઈચ્છા થઈ ગઈ આજ પનીર ની
હા. પનીર ની ઈચ્છા થાય વરસાદ પડે છે એટલે અમુક વાર છોકરાઓને અ બટાકા વડા ખાવાનું મન થાય એવી રીતે પછી હું રેસીપીમાંથી થી જોઈને બનાવું છુ.
બરોબર રેસીપી જરાક અમને બતાવજો ને તો અમે એવી રીતે બનાવીને ખાઈએ
હા કેમ નહી. હું પનીર બનાવું છું એમાં અ ડુંગળી એક ક્રશ કરી દઉં છું. પછી અ લસણ નાખું છું ટામેટા નાખું છું. પછી વીધેય સરસ એવો વગાર કરીને પછી હું પનીર નાખું છું. સારો એવો ટેસ્ટ આવે છે પનીરનો જ પનીરના મસાલા હોય
બીજું શું શું તમે બનાવો છો.
બસ બીજું હું હું. અ બફફવળા બ બનાવું શું પછી દાળ વડા બનાવું છું. પછી અ અ ભજીયા બનાવું છું. બટાકાવાડા બનાવું છું બસ એવી રીતે આ વરસાદ પડે છે એટલે એવી રીતે બધું અ રેસીપીમાંથી જોઈને બનાવું છું બધું
હા અત્યારે વરસાદની સિઝન ચાલે છે એટલે હવે ઠંડા મોસમમાં ગરમ ગરમ કઈક ખાવાનું મજા આવે ને છોકરાઓ બી ઘરમાં બેસે ને આવા વરસાદ ન તો ક્યાંય બહાર જઈને કોઈ ખાય નહી. કે લેવા જાય નહી એના કરતા સારું છે કે ઘરે બેઠા જ ત રેસીપી જોઈને એમાંથી કઈ નવું નવું શીખીને બનાવીએ
હા હા. એ રીતે જ કરું છું હું ઘરે બેસી ને છોકરાઓને ગમે એ રીતે ડીશ બનાવું છું. છોકરાઓ પણ ખુશ થાય ઘરે બેસીને ખાય બહાર જઈને બીમાર થાય એના કરતા ઘરે જમવું સારું એમ
હા એ સારો ઓપ્શન છે કે છોક છોકરાઓ હેલ્ધી ખાવાનું એ પણ ખાય ને બીમાર પણ ના પડે બહારનું ખાઈ
હા.
હ છોકરાનો છોકરાને સારું ઘરે નવું નવું કઈ આઈટમ ખાવા પણ મળે અને ખુશ થાય.
હા. અને અત્યારે શું વાતાવરણ એવું હોય છે કે ઠંડુ શરદી થઈ જાય એવું બધું વાતાવરણ હોય એટલે પછી હું અ માલપુડા બનાવું છું છોકરાઓને શરદી મટી જાય એનાથી એ એટલે એના માટે માલપુડા બનાવો છું, છોકરાઓ માલપુડા ખાય એટલે શરદી એવું થાય નહી ગરમાવો રેય શરીરમાં એના માટે માલપુડા બનાવીએ છીએ એ રીતે બપોરે રેસીપી હું જોઉં છું. એટલે બપોરે હું બનાવવું બધું એમ.
સરસ તો હ માલપુડા એમ હેલ્ધી છે, આપણા માટે તો કઈ રીતે બનાવો છો માલપુડા?
હા માલપુડા અ ચ ઘઉં નો લોટ હોય એ લોટ લેવાનો આપણે જે પ્રમાણે બનાવવા હોય એટલો લોટ પછી ગોળ નાખવાનો પછી એને મિક્સ કરીને એક અ બાઉલમાં મિક્સ કરી બરાબર એની ગાર બનાવી દેવાની પછી એને તેલ તમારે ગમે તે લેવું હોય સિંગ તેલ લેવું હોય સરસિયા નું તેલ લેવું હોય કોઈ પણ તેલ લઈ શકાય પછી એને બનાવી દેવાનું પૂળા ટાઈપ પછી એટ કે બહ તેલ વાળું પણ નથી લાગતું અને શરદી માટે સારું રહેે છે એમ. શરદી, ખાંસી બધા માટે સારું રહેે છે એલે વધારે સરસિયામાં ખાવ તો સારું. એટલે બહુ હેલ્ધી છે, એલુ એ એટલે બનાવી શકાય ને ખાઈ શકાય એમ બધાને એમ.
હા બધા કેહેતા હોય છે કે, સરસિયાનું તેલ સારું હોય શરીર માટે. બી ખાવાય એનાથી બધું મટી જાય બીમારી. તો એ આપડા ઘરે રેતા હોય કે પછી છોકરાઓ બીમાર હોય તો એના માટે સારું છે.
હા સારું છે, છોકરાઓ મોટા થઈ શકે, ઘયડા બુજુર્ગ હોય એ ખાઈ શકે. કે બધા જ ખઈ શકે એ રીતની રેસીપી એ હોય છે. અ મતલબ આ ચીજ ચીજ ને એ બધું ખઈએ તો શરીર બગડે તબિયત બગડી જાય એવું બધું થઈ શકે પણ આ વસ્તુ કઈ જ ના નડે બધા જ થઈ સરકે
હા એ છે કે હેલ્ધી થોડું રેય પેલું ઓપ્શન છે એ થોડું એમાં શરીર પણ જાડુ થઈ જાય ને અનહેેલ્ધી ફૂડ છે તો એના કરતા હેલ્ધી ફૂડ સારું છે
હા
તો તમે રોજ આવી રીતે નવું નવું અલગ અલગ બનાવતા હશો ને?
હા રોજ અત્યારે તો બસ આ બધું ચાલે છે, ભજીયા છે. માલપુરા છે એ રીતનું અત્યારે તો ચાલે છે કેમ કે હું જલ્દી છોકરાઓને પીઝા બધું નથી આપતી ફાવે બનાવું પણ કે બહુ નહી બહુ રેડ વખતે બનાવો કેમ ક છોકરાઓ પેડ મા ચોટી જાય પીઝાને બધું ખાવાથી એટલે એ જલ્દી હું નથી આવતી આ ઘરે ભજીયા ને એ બધું બનાવીએ એ ખાઈ શકે ઘરનું હોય
હા બરોબર છે, અને એમાં પણ આપણે ઘણા બધા હેલ્ધી ઓપ્શન પણ હોય છે કે હેલ્દી પીઝાને એવુ પણ હોય છે ને
હા હા એમ તો અ બ્રેડ ના પીઝા પણ આવડે છે મને બ્રેડ ના પીઝા છે એમાં આ પીઝા પેલા બનાયેલા હોય છે મેદાના લોટના ઈ નડે આપણને પણ ઘઉંની બ્રેડ આવે છે, એક બીજી એની ઉપર પણ હું પીઝા બનાવી શકું. એ રીતે હું બનાવીને આપું છોકરાઓને કે ઘઉંની બ્રેડના પીઝા નડે નહીં. અને મેંદાના પીઝા આવે એ બહુ નડે કે શરીરને નુકસાન કરે પેટમાં ચોટી જાય એ રીતું થઈ શકે આમાં
હા એ સારું કેવાય કે પેટમાં નડે બી નહીં મેદાનો ને હેલ્થ પણ ખરાબના કરે એના કરતા ઘઉંના સારા કે હેલ્થ પણ સારી રહેને જલ્દી આપણને પચી પણ જાય અને છોકરાઓને ખાવામાં મજા પણ આવેવાની એટલું ટેસ્ટ પણ આવે. સારું લાગે
હા એ જે બનાવું છું પીઝા પણ એ રીતે જ બનાવી આપું. છોકરાઓને બ્રેડ હોય એ તો નડે પણ નહી છોકરાને પીઝા બી ખાઈ શકેને. નડે પણ નહી એ રીતે બનાવી શકું છું.
ઘરે મને જેટલું ફાવે છે થોડું ઘણું એ રીતે હું કરી આપું છું, છોકરાઓને
હા સારું છે. કે છોકરાઓને પણ સ્કૂલમાં કઈ ફંક્શન હોય કે કઈ અવાર નવાર કઈ લઈ જવાનું હોય તો ટિફિનમાં પણ બનાવીને આપીએ મોકલીએ એવું સારું લાગે.
હા
જો તમે રોજ આવી રીતે રેસીપી પણ જોતા હશો કે કઈ ઓનલાઈન જોઈને. એવી રીતે તે કઈ બનાવતા હશો ને?
હા ઓનલાઈન જોઈ ને પણ મને ફાવે છે. ઓનલાઈન અત્યારે તો ફોનમાં પણ આવે છે ઓનલાઈન બધુંય. એટલે એ રીતે જોઈને પણ હું બનાવી શકું છું.
હા અત્યારે તો બધું ઓનલાઈન જ થઈ ગય છે કે બધું મળી રહે રેસીપી કઈ બી આપણને ખાવાની ઈચ્છા થાય તો રેસી પી જોઈને તરત ઘરે બનાવી શકીએ.
હા, ઘરે બનાવી શકાય છે.
રસોઈ શું જોવો છો તમે?
હા રસોઈ સો હું જોઉં છું મને બહુ ગમે છે જોવાનું. બપોરે આવે છે. હું એ જોઉં છું એમાંથી શીખું છું બધું બનાવવાનું.
બરોબર તો વધારે તમે કઈ આઈટમ મતલબ ગુજરાતી પંજાબી કે ચાઇનીઝ એમાં વધારે શું બનાવો તમે
ગુજરાતી જ બનાવું છું વધારે તો
ગુજરાતી જ મને ફાવે છે. કેમ કે અમે ગુજરાતી જ છીએ. એટલે મને ગુજરાતી જ ફાવે છે.
સરસ અને ગુજરાતીમાં ઘણા બધા ઓપ્શન હોય છે ને લોકોને ગુજરાતી વધારે પણ ભાવતું હોય છે જેમ કે ગુજરાતીમાં બહુ બધું હોય છે. ખાંડવી હોય છે. ઢોકળા હોય છે. એવું બધું
હા. ખાંડવી, ઢોકળા પણ હોય છે એ પણ મને ફાવે છે બનાવવામાં. આમ રેસીપીમાં બતાવે છે. ખાંડવી ચણા ના લોટને બ કરીને બનાવાની હોય છે. હું બનાવું છું.
બરોબર તો ખાંડવી આમ વધારે ભાવતી હોય છે ને ગુજરાતીમાં લોકોને
હા.
ઢોકળા પણ ભાવે છે. ઢોકળા પણ સારા જ હોય છે બનાવવામાં ભી હેલ્ધી છે અને સહેલાય પણ છે.
કઈ રીતે બનાવે એની રેસીપી પણ બતાવજો ને તો હું પણ ટ્રાય કરું એ કાદવાર ઘરે બનાવવાનું.
હા, કેમ નહી. અ ચણાનો લોટ હોય છે એને છાસમાં કે પાણીમાં પલાડીએ પછી એને ઈનો ને એવું નાખીન પછી મૂકી રાખવો પડે પછી એને બાફવા મૂકવાના બાફ વા દઈએ પછી એ થઈ જાય ઢોકળા ને પછી વગાર કરી દેવાનું અહ જેમ કે અહ
કેટલા મિનિટ સુધી પણ એ રાખવું પડે?
દસ-પંદર મિનિટ. પંદર મિનિટ રાખો એટલે એ એ બાફમાં થઈ જાય છે. અહ વઘા વઘારીને પછી એને એ ખાવાના સરસ લાગે છે કે જે અહ હું કેહેવાય એને, તેલ થોડું નાખો, થોડીક અહ જીરું નાખો, રઈ નાખો પછી મીઠો લીમડો નાખો પછી ઢોકળા નાખીને એને વઘારીને ખાાવ તો સરસ લાગે છે.
સરસ તો રેસીપી તો આમ તો એ સારી છે ને સહેલું પણ લાગ્યું તો ટ્રાય કરીશું હું.
હમ્મ.
તો હવે તો તહેવાર પણ બધા ચાલુ થશે તો તહેવારમાં વ ધારે આવું બધું બનાવવાનું આવશે ને ઘરે.
હા ઘરે આવું બધું વધારે આવે એમ કે સહેલું પડે એટલે બધાને ફાવે છે એમ કે સહેલું હોય એટલે બનાવી શકે. નાસ્તામાં પણ ખાઈ શકે. છોકરાઓ ટુસ સ્કૂલ માં પણ લઈ જઈ શ કે એટલે હેલું છે એટલે ફાવે બધાને એ.
હ અ અને બારનું અનહેેલ્ધી ને ઓઈલીવાળું ખાવું કરતા તો ઘરે જ બનાવીને બધું ખાવું એ વધારે સારું. કે હેલ્થ પણ સારી હોય અને જે નાના છોકરાઓ અને ઘયડાઓ હોય છે તે લોકોને વધારે નડે એટલે એ ઘરે ખાય તો વધારે સારું.
વધારે સારું. હા. પછી ઢોસા છે પણ ઢોસા પણ ઘરે બનાવી શકીએ. અમારે જ બાળકોને ઘરે ના જ ઢોંસા ભાવે છે બારથી લાવીએ તો એટલા બધા નથી ફાવતા એ લોકોને એટલે હું ઘરે જ ઢોસા બનાવ છું. ઢોસા પણ એ લોકોને ઘરના જ ફાવે છે.
બરોબર ઢોસામાં પણ ઘણા બધા સ્ટાઈલ ના ઢોસા બનતા હોય છે, ને?
હા ઘણા બધા આવે છે, ઢોસા તો
તો તમે કયા પ્રકારના બનાવો છો ઘરે?
હમ જેમ કે હું તો ઘરે બટાકા, ડુંગળી ટામેટા, વટાણા એ બધું નાખીને બનાવું છું ઢોસા અ એનું બટાકાને બધું મિક્સ કરીને એનો માવો બનાવી દઉં છું પછી અ ચોખાનો લોટ હોય એનું ખીરું બનાવીને પછી એ બનાવું પછી માવો મૂકી દઉં અંદર એ રીતે હું ઢોસા એ બનાવું છું પછી એક પનીરના ઢોસા આવે છે. હું રેસીપી માં બે જોયા છે મેં તો બને હું બનાવું છું એમ કેય
હા એ વધારે સારું રેય કે આપડે ધરે ખીરું બનાવીએ બહારથી લઈએ એના કરતા ઘરે બનાઈ ને ખાવું એ વધારે સારું
હા અને અમારે ઘરનું જ ભાવે છે, બારનુ તો મજા નથી આવતી છોકરાઓને એટલે
સરસ તો સારું કેવાય કે તમે નવું નવું ઘરે બનાઈને શીખો છો ને છોકરાઓને પણ ખવડાવો છો તો તો સારું એવું બધું નવું નવું બનાવતા રહો અને ખાતા રહો અને હેલ્ધી રહો.